કેમ છો?
હેલો
હમ કેમ છો
હું મજા મજામાં છું તમે કેમ છો?
હ પણ મજામાં છ ઘણા દિવસ બાત નથી થલી એટલે વિચાર્યું મેં તમને ફોન કરી
બહમ ચારું કાર કાર્યું આજ કલ બધા લોકો એટલા વ્યસ્ત થઈ ગઈ છે કે ફોન પર વાત કરવાની પરંપરા જ ઓછી થઈ ગઈ છે.
હા એ તો સાચી વાત છે. ખાસ કરીને સોશિલ મીડિયા આવે પછી લોગ રૂબરૂ મળવા કરતા મોબાઈલ પર વધારે સમય પસાર કરે છે.
બિલકુલ આજે હું પણ આ વિષય પર વિચાર કરી રહ્યો હતો સોશલ મીડિયા એ આપણા જીવનમાં ઘણો મોટો ફેરફાર લાવ્યો છે.
સાચી વાત એક બજાવ સોશલ મીડિયા થી જાણકારી મળે છે. નવા મિત્ર બણે છે અને દુનિયા સાથે જોડલા રહી છે પણ બીજી બાજુએ અને ધની નકારાત્મક અસર પણ છે.
બિલકુલ આજે હું પણ આ વિષય પર વિચાર કરી રહ્યો હતો સોશિયલ મીડિયા આપને જીવનને મોટો ફેલાયો છે તમે એકદમ સાચું કહ્યું મન લાગે છે કે આજ કલના યુવાનો દિવસનો મોટા ભાગનો સમયે મોબાઈલ પર જા પરાશ થાય છે.
હા કોલેજમાં પણ જમાયો આવે છે કે વિદ્યાર્થી ક્લાસમાં ધ્યાન આપના અપનવાવે બદલે ઇન્સ્ટાગ્રામ ફેસબુક એને રલસ જાતા હોય છે.
આના કારણે અભ્યાસ પર ઘણી અસર થાય થે. ધ્યાન કેન્દ્રિત કરવાનું કઠિન બની જાય છે.
માત્ર અભ્યાસ જે નહી પણ માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. ઘણા યુવાનું બીજાણા જીવન સાથે પોતાનું જીવન રખરખાવા લાગી છે.
હા સોશિયલ મીડિયા પર બધા લોકો પોતાના જીવનની સારી વસ્તુઓ જે બતાવે છે. એ જોઈને ઘણા યુવાનોને લાગે છે કે બીજ જાણું જીવન પોતાના કર કરતા વધેરે સારું છે.
અને આ સરખામણી ના કારને તનાવ ચિંતા અને આત્મવિશ્વાસમાં ઘટાયો ઘટાડો જોવા મળે છે.
મારા એક મિત્ર થારે આવ્યું થયું હોતું. તે દરરોજ સોશલ મીડિયા પર ઘંટાઓ સુધી સમસ્યા બીતવા તે હોત પછી તે મે સા ઉદસ રહેવા લાયો.
પંછી સુન થયું?
પછી તને કાઉન્સલિંગ સલાહ દીધી. તેને સોશલ મીડિયા નો ઉપયોગ ઓછો કરવા કહેવામાં આવ્યો ધીરે ધીરે તેની માનસિક સ્થિતિ સુધારી.
આ ઉદાહરણ બતાવે છે કે ટેકનોલોજીનું ઉપયોગ સંતુલિત રીતે કરવાનું જરૂરી છે.
સોશલ મીડિયા ખરાબ નથી. પણ તેનું અતિરે ખરાબ છે.
સાચી બાત. જો યોગ્ય રીતે ઉપયોગ કરી તો આ શિક્ષણ માટે પણ ઉપયોગી ભણી શકે છે.
હા યુટ્યુબ ઓનલાઇન કોર્સ અને શૈક્ષણિક પ્લેટફોર્મ દ્વારા ઘણું શીખવા મઠે છે.
કોરોના સમયે સોશિલ મીડિયા અને ઇન્ટરનેટ કારણે જે વિદ્યાર્થીઓ અનુ અભ્યાસ ચાલુ રહી. સખીઓ હતો.
હમ બિલકુલ. આ સમય ડિજીિટલ ટેકનોલોજી નું મહત્વ બધાએ સમજાયું.
પણ એક બીચો પર્સન પણ છે. ફેક ન્યૂઝ
હા આજકલ ખોટી ખબરો બહુ ઝડપી ફેલાયા છે. ની અભી ખટો ખટ કર એ સબક
લોકો ખબરાની સત્ય જાચ્યા વગર એ શેયર કર દી છે.
આના કારણે સમાજમાં ભ્રમ અને ગેર સમાજ ફેલાય છે
એટલે ડિજિટલ સાક્ષરતા બહુ જરૂરી છે લોકોએ ખબરોના જાચ કરવાની જરૂ છે
હમ સહેમત છું હું ખાસ કરીને યુવાનોએ જિમેદારી પૂર્વક સોશલ મીડિયા નો ઉપયોગ કરવો જોઈ.
તમને નથી લગાતો કે પરિવાર પર પણ સોશિયલ મીડિયા ની અસર થઈ છે.
જરૂર થઈ છે પહેલા પરિવારના સદસ્ય સાથે બેસીને વાતો કરતા હતા. પણ હવે ઘણા મ ઘરોમાં બધા મોબાઈલમાં વ્યસ્ત હોય છે.
હા ભોજના ના સમયે પણ ઘણા લોકા મોબાઈલ છે જાતા હોય છે.
આના કારણે પારવારિક સંબંધો પર અસર થાય છે.
મારા ઘરમાં અમે એક નિયમ બનવાયું છે. તે રાતાના ભોજન સમય કોઈ મોબાઈલ વ્યા વાપરસે નહી.
વાહ આતો બહુત સારી આદત છે.
આના કારને પરીવારન સદસ્યો જે સવાંધ વન વદ્યો જ છે.
આજના સમયે સંવાદ બહુ મેહત્વનું છે સોશલ મીડિયા લોકોને જોડે પણ છે. ને કરા ક્યારેક દૂર પણ કરી દે છી.
એ એકદમ સાચું વર્ચ્યુઅલી મિત્ર વધ્યા જ છે પણ વાસ્તવિક સંબંધો કમજોર ય થતા તથા મલેે છેે.
હા મિત્રો સાથે રૂબરૂ મઠવાનું આનંદ જે અલગ હોય છે.
ખેલ ખુદ વાચન અને સામાજિક ગતિવિધિમાં ભાગ લેવ છે.
આનાથી શારીરિક અને માનસિક વિકાસ ભણે થાય છે.
આજ કલ બાળકો પન નાની ઉમરથી મોબાઈલ વાપ વાપરવા લાગે છે.
હા આ ચિંતાનું. વિષયો છે માતા પિતા એ બાળકોના સ્ક્રીન ટાાઈમ પર ધ્યાન અપૂર્ણ જોઈએ.
કારણ કે વધારે સ્ક્રીન ટાઈમથી આખું સ્વાસ્થ્ય અને અભ્યાસ પર અસર પડે છે.
સાથે સાથે કામો રચનાત્મક પણ ઓછી થઈ શકે છે.
મને લાગે છે કે સ્કૂલ અને કોલેજમાં પણ સોશિયલ મીડિયા વિશે જાગૃતતા કાર્યક્રમ થવા જોઈએ.
જરૂર વિદ્યાર્થીઓને ફાયદે અને નુકસાન બંને સમજાવા જોઈ.
આનાથી તેમ તેવું ટેક્નોલોજી યોગ્ય ઉપયોગ કરતા શીખવે.
હા. સમાજના વિકાસ મોટે ટેકનોલોજી જરૂર છે. પર વિકે પૂર્ણ મહત્વ થઈ વધરે જરૂર તમે
તમે દિવસ સુભ તમારો પણ દિવસ સુભ રહે. આભાર અવાજો.